એ પુસ્તક વિશે વાતચી વાતી
હેલો
હલો
હા બેન તમને મારી અવાજ આવે છે
હા આવે છે તો આજે આપણ હા બોલો
હા આજે આપણે વાંચન અને પુસ્તક વિશે વાત કરીશું બેન શું તમે ફ્રી છો મારી વાતો સાંભળવા માટે
હા કેવો ન
જો વાંચન અને પુસ્તક એ બે વસ્તુ બહુ અગત્યની હોય છે આપણા જીવનમાં વાંચન પુસ્તક એ છે ને જેમ કે આપણે કહી શકીએ કે પુસ્તક આપણી મિત્ર છે પુસ્તક સાથે આપણે જો મિત્રતા રાખીએ ને બાપે જીવનમાં કદી આપણે હેરાન નહી થઈએ પુસ્તક ને જો આપણે આપણું મિત્ર બનાવી દઈએ ને તો આપણે દ દુનિયામાં છે ને જેટલી પણ વાતો હોય ને તેને તેના વિશે આપ આપને માહિતી ખુબ જ મળે છે અને પુસ્તક એ છે આપણા જીવનમાં કે જે લોકો કોને ભણવા નથી આવડતું તો તે ભણવાની કોશિશ કરે છે પુસ્તકો વડે નાના નાના જે ભૂલકાઓ છે તે નાની નાની સ્કૂલો માં જાય છે બા આંગણવાડી માં જાય છે તો તેમાં કકા શીખવે છે લોકોને તો તે લોકો નાનપણથી જ સ્ટાર્ટ કરી દે છે વાંચવાનું અને નાલા લોકોને શું છે કે આપણે વાંચવાનું જેવું હોય ને તો આપણે શું આપડી ઘેરમાં છે ને ડે ડેલી આપણાને વાંચવામાં વાંચવું બહુ જ જરૂરી હોય છે આપડે ગમે તે વસ્તુ હોય છે સવાર થાય છે આપણે ઘેરે અખબાર આવે છે તેને આપણે વાંચવાની કોશિશ કરીએ તો એને વાંચવાથી છે ને આપણને આખી દુનિયાની ખબરો મળે છે તમે ખબર છે કે વાંચવાનું આપણા જીવનમાં કેટલું કેટલું મહત્વ છે તમે મને બતાવશો કે વાંચવાનું અને પુસ્તકનુંું શું મહત્વ
હા હું તમને બતાવું કે વાંચન અને પુસ્તકે એ આપણા જીવનમાં કેટલું મહત્વ બની ગયું છે આજે આપ જોઈએ કે વાંચન એ જ્ઞાન મેળવવાનું સૌથી સારું સાધન છે જેમાં પુસ્ત આપણે નવી નવી માહિતીઓ અને જીવનના પાઠ શીખવે છે અને વાંચન થી જ્ઞાન વધે છે અને વિચાર શ તનું પણ વિકાસ થાય છે વાંચનથી અને વાંચન એ આપના સાચો મિત્રો જેમ એક કાવત કેહેવામાં આવ પુસ્તકોને માનસો નો સાચો મિત્ર કહેવામાં આવે છે કારણ કે તે હંમેશા આપને કોઈક કોઈક નવી વસ્તુ શીખવે છે અને પુસ તક નું જ્ઞાન પુસ્તકોમાં વિવિધ વિષય નું જ્ઞાન રહેલું હોય છે જે જીવનમાં ઉપયોગ બની જાય છે વાંચન સારી ટેવ એ આપણે જીવ ને ખુબ જ સારી રીતે સમજૂતી આપે છે જેમ કે નિયમિત રીતે વાંચન કરવાની ટેવ વ્યક્તિને સફળ બનાવવા ન અને વિદ્યાર્થીઓ માટે વાં ચન વિદ્યાર્થીઓ માટે વાંચન એ ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે અભ્યાસમાં મદદ કરે છે અને ભાષાનો વિકાસ વાંચન થી ભા ખાસ નું જ્ઞાન વધે છે શબ્દ ભંડોળ સમુદ્ર બને છે અને કલ્પના શક્તિનો વિકાસ પણ વધારે માનવામાં આવે છે મારી ખ્યાલથી તો અને હું એ જ કઉ છું કે પુસ્તકો વાંચવાથી કલ્પના શક્તિ અને સર્જનાત્મક વધે છે અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળે છે વધુ વાંચન કરનાર વ્યક્તિ વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધારે હોય છે અને પુસ્તકો નો પ્રકાર તો ઘણા બધા છે જેમ કે વાર્તા થઈ ગયા નવલકર્તા થઈ ગયા પ છી જીવન ચરિત્ર પછી વિજ્ઞાન અને ઇતિહાસ જેવા ઘણા પ્રકારના પુસ્તકો આવે છે પરંતુ તેમને જેમાં રસ હોય જેમાં વધુ વધુ ગમે વાંચવા માટે તે પુસ્તકો વાંચો ને તમેં તો કોઈ નથી કેતા છે કે તમે આ પુસ્તકો વાંચો કે રોજ ડેલી વાંચો તમને જ્યારે ટાઈમ મળ ત્યારે વાંચો મંથલી માં એક વાર વાંચો કે બે વાર એવું કરવું જોઈએ છે મને તો એવું લાગે છે કે વાર્તા પુસ્તકો એ બાળકોને મ નોરંજનની સાથે સારા સંસ્કાર પણ આપે છે અને મહાન લોકો જીવનચર રીતનમાંથી આપણને પ્રેરના મળે છે અને ધાર્મિક પુસ્તકો એ આપના સારા વિચારો અને નૈતિક મૂલ્ય જીવન નૈતિક મૂલ્ય શીખવે છે અને પુસ્તકલય જ્ઞાન નો ભંડોર છે જયારે અનેક પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ હોય છે જયારે આપને જ્યાં કોઈ આપણા ઘરના વૃજુ લોકો એ પુસ્તકો ન થી વાચ પરંતુ એ અખબાર અને સમય પત્રિકા વાંચે છે જે અખબાર અને સમયિક પત્રિકા વાંચવાથી દેશ અને દુનિ ની માહિતી તેમને ખબર જ હોય છે તેમને રોજ રોજ નવી નવી માહિતી જાણવા મ માં મળી કે આજે શહેરમાં શું થયું કે ગામડામાં શું થયું આવી નવી નવી અ નવી નવી વિચારોને જ્ઞનો મેળવતી વાચન વ્યક્તિના વ્યક્તિત્વ અને વિચારોને વધુ સારું બનાવે છે અને સમયનો સા રો ઉપયોગ એ ખાલી અ સમયનો સારો ઉપયોગ કરવાથી વાંચન શ્રેષ્ઠ નથી રતું પરંતુ આપને એને સમજીને વિચારીને વાંચવું જોઈએ તો તમને એની ઉપર શું ખ્યાલ છે મને સમજૂતી આપોની
હા સારું કીધું બેન તમે જે પણ કીધું ખુબ જ સરસ કીધું હવે હું તમારી જોડે વાત કરવા માંગુ છું પુસ્તકાલય જો પુસ્તક આપણા જીવનમાં બહુ મહત્વ હોય છે. પુસ્તાલક આપડા જીવનમાં જ્ઞાન સંસ્કાર અને વ્યક્તિગત વિકાસ ના ગ ઘડતર માટે અગત્યની ઉપયોગી છે તે માત્ર પુસ્તકો રાખવાનું સ્થળ નથી પરં તુ વિદ્યાર્થીઓને જિજ્ઞાનો માટેનું એક જીવન જ્ઞાન મંદિર છે જો જ્ઞાન નો બંડાર છે ને કહીએ ને આપડે આપડે વિવિધ વિષયોમાં સાહિત્ય અને સં શું તે લક્ષ્મી પુસ્તકો સરળતાથી મળી જાય છે જેનાથી વ્યક્તિના જ્ઞાનમાં શ સતત વધારો થાય છે જેમ કે આર્થિક બચત વિશે વાત કરું મોગા પુસ્તકો ખરીદવા દરેક માટે શક્ય હોતા નથી પુસ્તા લય પુસ્તકાલય વિના મૂલ્ય અથવા નજીકની કિમ ફી માં પુસ્તકો વાંચવા મળી આપીને આર્થિક મદદ બને છે જો શાંત વાતાવરણ વિશે વાત કરું ને જો આપડે પુસ તકો વાચવા હોય તો ઘરના ઘોંઘાટથી દૂર લાયબ્રેરી નું શાંત વાતાવરણ અભ્યાસમાં એકાગ્રતા વધારવામાં મદદ કરે છે, જેમ હું તેઓની વાત કરું તો ટેવ નુ ઘડતર હું છે ખબર નિયમિત પુસ્તકો વાંચવાની એકાગ્રતા ધીરજ વિચાર શક્તિ જેવા ઉત્તમ ગુણો નો વિકાસ થાય છે, જો તમે આ તરીકે જો વાંચો આ તમે તો તમારા જીવનમાં ખુબ જ ખુબ જ ખુશહાલી આવશે જેમ કે આપણે લાઈબ્રેરીમાં જઈએ આપડા કેટલાક લોકો ના ઘેરોમાં છે ને જગ્યા ના હોય કેટલાક ગરીબ વ્યક્તિઓ હોય છે, તેમને વાંચવાનો સમય નહીં મળતો કેટલાક લોકો નોકરીઓ જાય છે તેમને વાંચવાનો સમય નથી મળતો તો તેના માટે હોય છે, લાયબ્રેરી આપણે લાયબ્રેરી માં જઈને ઘણી સારી અ બુક્સો વાંચી શકે છે અને ત્યાં સારી સારી પુસ્તકો અવેલેબલ હો અવેલેબલ પણ હોય છે, આપણે ત્યાં ઓછા ઓછા રેટમાં અને સારી રીતે આપણે ત્યાં લઈને પુસ્તકો વાંચીને શાંતિ થી આપણું અ વાંચવાનું, કાર્ય આગળ વધારી શકીએ, જો પુસ્તકો ખુબ જ સારી હોય છે આપને ખુબ સારી સારી માહિતીઓ આપે છે, વાંચવાનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ મહત્વ છે, જો આપણે વાંચીએ ને તો આપણે સ્કૂલમાં વાંચીને આપણે જો એગજામ આપી હોય જાણે કે વાંચવાનું આપણા માટે ખૂબ જ જરૂરી છે, જેમ કે સાસ્કૃતિક થી કરી સાહીત્ય પુસ્તલય પ્રચીન ગ્રંથો ઇતિહાસ અને સંસ્કૃતિ સાચવી રાખે છે, જે નવી પેઢીઓને પોતા ને વારસાથી પરિચિત કરાવે છે, આપણે રોજની તૈયારી કેવી રીતે કરવાની છેમ કે સ્પર્ધા માટે પરીક્ષાઓ માટેની તૈયારી કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટેસ્ પુસ્તકાલયો આશીર્વાદ રૂપ છે, જે અમને મટીરીયલ કરન એફર સરતાથી મળી જાય છે, મનોરંજન અને માનસિક શાંતિ ના વિશે જો હું વાત કરું નવલકથાઓ વાર્તાઓ કવિતાઓ વાંચનની માનસિક તણાવ દૂર થાય છે, અને પ્રફુલ્લિત રહે છે, ડિજિટલ એક્સેસ ની જો વાત કરુ તો આધુનિક પુસ્તકાલયમાં હવે કોમ્પ્યુટર ઇન્ટરનેટ અને ઈ બુકની સુવિધા પણ મળી જે સંશોધન કાર્યની સરળ સરળ બનાવે છે, શબ્દ ભંડોળ અને ભાષા સુધીની જો વાત કરું હું, તમને નિયમ વાંચન ની ભાષા પણ પ્રભુમાં આવે છે, શબ્દ નો ભંડાર વધે વધે છે, અને લેખન તેમજ વૃત શૈલી અ સુધારે છે આ બધી વાસ્તુઓ આપણા જીવનમાં ખૂબ જ અગત્યની હોય છે, જો આપણે વાંચીએ લખીએ અને પુસ્તકોને બહુ ધ્યાન રાખીએ, તો આપણું જીવન ખુબજ સુંદર અને શાંતિમય બની જાય છે. તમને કેવું લાગ્યું છે? આ બધી વાત. તો તમને સરસ લાગે કે નહીં લાગે તમે મને કહો ને?
હા, મને ખુબ જ સરસ લાગી અને સારી સમજી પણ તમે આ મારા ખ્યાલથી, તો એવું પણ હોવું જ કે સારા પુસ્તકો, એ આપણને સારા સંસ્કાર અને જીવન મૂલ્ય શીખ જેમાં નિયમિત વાંચનથી એક-એક તા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે, અને પુસ્તકો વાંચવા થી તનાવમાં પણ ઘટાડો જોવા મળે છે, પુસ્તકો વાંજનથી મન શાંત રહે છે, અને હ તણાવની શક્યતા ઓછી રહે છે, અને આજના ડિજિટલ યુગમાં જોઈએ, તો તો ઈ બુક કે ઓનલાઈન બુક વાંચનની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે, તો હું તો હવે અંતમાં જ એવું જ કહીશ, કે બાળ બાળકોને પણ પુસ્તકો વાંચવું રહેેવું જોઈએ, અને આપણે પણ વાંચતા જ રહેેવા જોઈએ. અને મને તો આજે તમારી સાથે વાત કરીને ખુબ જ સારી રીતે સમજ પડી, અને તમે જે મને અગાળી જ્ઞાન આપવા એ પણ ખુબ જ સરસ જ્ઞાન છે, અને તમારું તમારો તો ખુબ-ખુબ ધન્યવાદ મારી સાથે વાત કરવા માટે.
આપણો આભાર.